અવાજ આવે છે
હા અવાજ આવે છે કેમ છો મજામાં
બસ એકદમ મજામાં સવાર નો નાસ્તો કરી લીધો
કરી લીધા તમે કર્યા
ના હું સવારનો નાસ્તો સ્કીપ રાખું છું
હા એકદમ સાચી વાત
હા આલ
નાસ્તો આમ શું કે નાસ્તો કરીને જીમમાં જાાવ ને તો થોડુંક હેવી હેવી ફીલ થાય
હા એ વાત તો તમારી સાચી છે કે આમ નાસ્તો કર્યા વગર જ જિમમાં જવાય ખાલી પાણી પીને જ જવાનું તો કેવું આપણી બોડી આમ તંદુરસ્ત રહે
હા તો આજે આનાજ રિલેટેડ એક ટોપિક લઈને આવ્યા છે કે સમય નું સંચાલન
ઓહ શું વાત છે અને શું વિષય છે અને કહેવાય છેને કે સ ચલી ગઈ તો પછી ફ
એકદમ સાચી વાત કહી આપડા જીવનમાં બધી જ વસ્તુ ુ એક વાર પાછી આઈ જશે પણ આ એક જ એવી વસ્તુ છે કે જે સમય ખુબ જ જરૂરી છે ને તો સમય તમારી કદર કરી નાખે
બિલકુલ અને જો સમયનો આમ યોગ્ય ઉપયોગ ના થાય તો નાના કામ માં
હા એકદમ સાચી વાત ને સમય નું સંચાલન સારી રીતે થાય. તો રોજના કામ પણ સરળ બની જાય.
એ જ અને તેમાં જો ઉતાવળ કરવાની આમ જરૂર નથી. પણ આમ કેવાય ને કે આમ કમ્પ્લીટ કરો ને તો સારી રીતે આપણું બધું થાય
હા એ ઘણા લોકો આજે નું પણ કામ આવતી કાલ પર મૂકી દેતા હોય છે ને
હા એ તો બહુ જ અને કેહેવાય ને કે આવી આદત થી કામ તા જાય છે અને તનાવ પણ વધે છે
હા એટલે જ તો આજે આજનું કામ આજે જ પતાવવું જોઈએ કાલ પર ક્યારેય ના દેવું જોઈએ પેલું કહેવાય છે ને કે કલ કર એ સો આજ કર આજ કરીેશો અબ જો કામ કર શકે. આજ વ કલ કર ક્યુ કરે કલ.
શું મુહાવરો તમે આપ્યો છે યાર સુપ અને. કહેવાય છે ને કે જયારે કામ સમય પર થાય તો ત્યારે મન. પણ આમ શાંત રહે છે અને તમારો મુહાવરો તો એટલો આમ મને ગમી ગયો ને. ખૂબ સુંદર.
હા સાચી વાત આભાર તમારો. સવારે દિવસની યોજના બનાવી પણ એક. સારી શરૂઆત બની શકે છે ન.
બિલકુલ અને પહેલા જો મહત્વના કામ પૂરા કરવા જોઈએ અને પછી બીજા કામ. તરફ ધ્યાન આપવું જોઈએ છો.
એકદમ સાચી વાત હું તમને મારો જ મુહાવરો આપું તો. હું સવારે ઉઠું. તો પેલા જ બ્રશ કરીને હું મારા દિવસ. ની યોજના બનાવી દઉ પેલા તો કારણ કે તેનાથી શું. કે સમય બચતો હોય છે આ. તમે જુઓ કે આજકાલના લોકો તો. ઉઠી ને સીધો ફોન લઈ લેતા હોય છે એ બહુ ખોટી આદત છે.
બિલકુલ સાચુંું કીધું તમે કે બહુ ખરાબ આદત છે.
આવ્યો કોનો ના આવ્યો એ બધું મીમ સા. કે ના એ બધું તેને દસ દસ મિનિટ ન સમય. ક્યારે દિવસ પતાવી દે છે અને ક્યારે વર્ષો. શ વીતી જાય છે પછી ખબર જ નથી.
બિલકુલ સાચી વાત ત મેં કીધું હ.
હા એટલે સૌથી પેલા દિવસની યોજના બનાવી કે કયા ટાઈમે શું. કરું તેનાથી દિવસ ના તનાવો દૂર થઈ જાય.
હ. બિલકુલ સાચું કીધું ને આથી જ છે ને આપડી ભૂલ ઓછી થાય અને કામ સારી રીતે થાય.
હા અને હું તો કહ દિવસમાં દસ મિનિટ. તો તમારે ધ્યાન ધરવું જ જોઈએ.
બિલકુલ સાચી વાત છે તમારી તો. અને કેહેવાય ને કે આરામ અભ્યાસ અને ઘરના કામ. અને આમ કેવાય ને કે મનોરંજન માટે પણ આ સમય અલગ રાખવો જ જોઈએ.
બિલકુલ ના એક સાથે. ઘણા કામ કરવા કરતા એક પછી એક કામ કરવું એ વધુ સારું.
બિલકુલ સાચું કીધું સમયની સાથે જો ચાલુ. સફળતા તરફનું એક મોટું પગલું છે હ.
હા એ તો સો ટકાની વાત કઈ એમાં તમે. જો દરેક વસ્તુ માટે યોગ્ય સમય હોય તો જીવન વ્યવસ્થિત રીતે ચાલે.
બિલકુલ અને કેવાય છેને કે કેટલાક લોકો છે ને રોજની એમ. સૂચિ બનાવે છે હં.
હા. અને કેટલાક લોકો રોજની સૂચિ બનાવે છે તો એકદમ સાચી વાત કહી તમે. આદત થી કામ ઓછું ભૂલાય છે.
બિલકુલ આમ કેવાય ને કે આમ સાચી વાત તમે કીધી. કેમ.
યાદ રહે છે અને કે કયા કામ પહેલા કરવાના અને કયા પછી. આમ એ તો બનાવી જ પડે આપણેે સૂચિ.
હા અને સૂચ બનાતી સંતોષ રહે અને સમય બચાવો પણ એક સમય નું સંચાલનને એક ભાગ છે
એજ અને કહેવાય ને કે આમ વિના કારણ વાતોમાં કે બીજા વ્યવહારિત કામોમાં છે ને ઘણો સમય નો આમ ગુમાવો થાય છે એ બધું ના થવું જોઈએ હ
એકદમ સાચી વાત કહી તમે નાની નાની પાાલો નો યોગ્ય ઉપયોગ કરીને તો મોટા કામ પણ થઈ શકે છે
બિલકુલ અને સમય સાથે શિસ્ત પણ જરૂરી છે
હા શિસ્ત તો બહ જ જરૂરી શિસ્ત માં રહીએ તો જ સારું જીવન માટે અને શિસ્ત વગર સારી યોજના
બિલકુલ અને કેવાય ને કે આમ સમયનું સંચાલન વ્યક્તિને જવાબદાર બનાવે છે
હા એકદમ સાચી વાત ને બીજા ન સમય પણ બચાવવાની પ્રેરણાણા આપે છે
બિલકુલ અને કારણ કે છે ને તે સમય પર આમ કામ પૂરું કરે છે એટલે
હમ કારણ કે તમે કીધું કે આજની દુનિયામાં દરેક સમય નું મહત્વ વધી ગયું છે કારણ કે ટાઈમ બહુ ફાસ્ટ જાય છે
બિલકુલ સો અન્નાની સાચી વાત ક
હ ના ઓકે
હમ
એ જ અને એટલે જ તો સમયની સાથે ચાલો ખૂબ જ જરૂરી બની ગયું છે
હા અને ધન ફરી મળી શકે પણ ગયેલો સમય કદી પાછો નહી આવતો
બિલકુલ સાચી વાત ક હતીી કે કમાઈ લઈશું પણ એ સમય પાછો નહી હતો જે ગતોર્યો વીતી ગયો એટલે જ ને આપણેે સમય પસાર કરી લેવો જોઈએ બધાની સાથે દોસ્ત બધા જ લોકો જોડે અને આમ કેવાય ને મજા આવી જાય સમય સમમારચ
હા એક એકદમ સાચી વાત કઈ તમે ધન કમાઈ લેશો દો હલા જ કમાઈ લેશો પણ સમય તે નથી કમાઈ શકતા તમે સમય કમાવાની વસ્તુ વત જ નથી તે આઈને જતો રહે છે એટલે તો કહે છે ગુજરાતી ભાષામાં કે સમયનું મૂલ્ય તમને ત્યારે સમજાય જ્યારે તે વીતી જાય
ઓહો હો હો શું વાત કરી છે
હા તે સમય ની કદર કરવી તે દરેક લોકોની આદત બની ગઈ છે
બિલકુલ સો
હા સો ટકા ની વાત કીધી મેં તમને સાચી વાત છે અને તમે કીધું કે સમય ની કદર તો કરવી જ જોઈએ એકદમ સાચી વાત છે તમે સમય ની કદર ના કરો
હા.
તો જયારે તમારો સમય આવે ને તાર સમય તમારી કદર ના કરે
બિલકુલ સાચી વાત કીધી કે આપણે. આમ કેહેવાય ને કે સમયનું મહત્વ ખૂબ જ આમ જરૂરી છે આમ આપણા જીવનમાં ઉતારવા માટે કે સમય ની કદર કરો તે આપણને. કહેવાય છે ને વર્ષોથી આમ કે તમે આપડા કેહેવાય. આપડા બા દાદા બધા કે છે કે તમે સમય ની કદર કરો સમય તમારી કદર નહીં કરે પણ તમારે સમયની કદર કરવી પડશે. આ તો આપડે બહુ જ ઘણા વર્ષોથી સાંભળે છે જ્યારથી આપણે સમજણા થયા છે. ત્યારથી કે સમય વીતી જશે અને લોકો પણ વીત જશે પણ પાછો એ સમય નહી આવે જે સમયે તમે બધું કરી લેવાના હોય.
એટલે કેવાય છે ને કે સમ યના ટાઈમે છે ને ભણી જ લેવું જોઈએ. પછી બાઘા મારવા એ વ્યવસ્થિત નહી જે ટાઈમે જે વસ્તુ થતું હોય એ કરી લેવાનું એ સમય પર. નહી તર પછી એ સમય જતો રે
હા એકદમ સાચી વાત કઈ તમે સમયનું મહત્ત્વ માણસને ત્યારે જ સમજાય
કે જરા દીતી જાય
વીતી જાય અને જારે પછી તે ખાલી યાદ કરતો જ રહી જાય કે મેમે આ સમય પર આ કામ કર્યું હોત તો
હા કેટલું આગળ હોત
એકદમ સાચી વાત ને આ આપડે સમય વિચે વાત કરી ખુબ જ ગમ્યું
મને પણ આમ ખુબ જ આનંદ આવ્યો અને ખુબ જ જાણવા મળ્યું
હા તો ચાલો મળીએે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.